કેમ છો મજા
હ, બસ મજા શે.
હા, તો હું તમને જે સરકાર દ્વારા ખેડૂતો માટે યોજનાઓ બનાવવામાં આવી છે, તેના વિશે હ, તમને થોડી માહિતી આવવા માગુ છું. કે જે સરકારે ઘણી બધી યોજનાઓ ખેડૂતો માટે જે ગ્રાહકો માટે બનાવવામાં આવે છે, જે ખેડૂતોને જે પશુ કરતા ખેડૂતો છે, પછી જે આમ આદમી છે, તેમની માટે સરકારે ઘણી બધી યોજના બનાવી છે. જેમ કે આવાસ યોજના, જેમ કે ઘણી બધી પાણી જળ જળ મળી રહે તેવી યોજના, પછી જે ખેડૂતો જે પશુપાલન કરતા લોકો છે, તેમની માટે પણ યોજના બનાવવામાં આવે છે, અમે હાલ કદાચ સાંભળ્યું હશે, જે માનવ કલ્યાણ સરકાર યોજના બનાવી છે. તેમાં એવું માનવ કલ્યાણ યોજનામાં એવું છે. કે દરેક વ્યક્તિને કંઈક ને કંઈક વસ્તુ મળતું હોય છે. હવે આ માનવ કલ્યાણ યોજનામાં તમને હું થોડી માહિતી આપું કે આ માનવ કલ્યાણ યોજના છે. જે સરકાર દ્વારા બનાવવામાં આવે છે, તેમાં એવું છે કે હું તમને જે માનવ કલ્યાણ એમાં કુલ છે કુલ છ દસ એવા કામ રાખવામાં આવે છે, જેમ કે જે જે આપ નથી કોલ ટિકિટનું નામ એવી રીતે જો દૂધ, દહી હોય જે ભરત કામ કરતા હોય, જે બ્યુટી પાર્લર નું કામ કરતા હોય, જે વાહન સર્વિસનું કામ કરતાય, જે પ્લમ્બરનું કામ કરતા, જે પાપડ બનાવનારા હોય, જે અથાણ અથાણું બનાવનારા હોય, જે પછી જે પંચર કિટ હોય, જે પછી ઇલેક્ટ્રિક રિપેરિંગ કરતા હોય શેન્ટિંગનું કામ કરતા હોય, તેમને માટે સરકારે એક યોજના બનાવી છે કે તેમને સારું એવી વસ્તુઓ મળતી હોય છે. જેમ કે તમે દુધ દાહીમાં ભરો તો તમને કેરેટ મળતા હોય છે, પછી દૂધની બહેણીઓ મળતી હોય છે, પછી દૂધ ભરવા માટે કાંટો મળતો હોય છે, એવી રીતે સરકારે યોજના બનાવી છે. પછી તમે જેમ સેન્ટિંગ નું કામ કરતા હોય તો, તમને એક વાઈબ્રેટર જે લેલું પછી અલગ, અલગ ટેપ પટ્ટી પછી અલગ, અલગ એવો સામાન મળતો હોય છે. હા, એવું સરકાર તેમને સામાન આપતી હોય છે, તે સરકા કારે હવે એવી રીતે સામાન આપે છે. કે ખે જે કામ કરનારા લોકો છે, તેને ભવિષ્યમાં કઈ તકલીફ ના પડે. આવનારા સમયમાં જે ખે જે ખેડૂતો માટે પણ સરકાર ઘણી યોજનાઓ છે. લાવશે પણ હું તમને આ યોજના વિશે કઉ કે જે માનવ કલ્યાણ યોજના સરકારે બહાર પાડી છે એમાં તમે તમે જો ફોર્મ ભરો છો જેમ કે તમે દૂધ દહીં વેચનારામાં ફોર્મ ભર્યું તો લાંબા ગાળે જે પાંચ છ મહિનામાં તમને આ જો અરજી તમારી સ્વીકારવામાં આવે તો પાંચ છ મહિને તમને દૂધ દહીની જે મેં વાત કરી કે જેમ કે તમને બેકેટ મળે પછી જે દૂધ દહી ફરવા માટે બરણીઓ અને જે વજન કાંટો મળતો હોય સે એમાં તમારે એક રૂપિયો પણ ચૂકવવાનો હોતો નથી દરેકને સરકારી રીતે સેવા મળતી હોય છે અને તેમાં એક મેન વસ્તુ વસ્તુની જરૂર પડતી હોય છે જે છે ઈશ્રમ કાર્ડ. હવે એમાં જે ની અમુક નિયમો છે કે જે પ્રમાણે નિયમોનું પાલન કરવામાં આવે તો તમને જે નિયમો પાલન થતા હોય છે જેમ કે તમારી વાર્ષિક આવક કે તમારી વાર્ષિક આવક જે પંચોતેર હજાર થી નીચી હોવી જોઈએ જો પંચોતેર હજાર થી વધુ હોય તો તમને કોઈ પણ જાતના લાભ મળવા પાત્ર નથી. તમને ભવિષ્યમાં કોઈ લાભ મળી શકે નહીં. હવે એવી રીતે આ નિયમો બનાવવામાં આવેલા છે જે સરકાર દ્વારા તો જે આ જે સરકારે યોજના બનાવી છે તેના બના ઘણા બધા લાભો છે જે પાપડ બનાવનારા છે તેમને કાપડ મળતા હોય છે જે પ્લાસ્ટિક ના પાપડને રાખવા માટે સુકવા માટે પણ સાધનો મળતા હોય છે. જે ઉસ જે વેલણ હોય છે જે પછી તેમને ઘણી બધી કીટો મળતી હોય છે આ યોજના દ્વારા જે કામ કરનારા લોકો છે જે નાનું નાનું કામ કરે છે જે ગૃહ ઉદ્યોગ કામ કરનારા લોકોને સરકાર તરફથી ઘણી સહાય મળતી હોય છે એમાં ઘણા બધા ડક ની જરૂર પડે છે તમારે જો ફોર્મ ભરાવું હોય તો તમારી આજુબાજુ જે કોઈ સાયબર કેમ કે આવેલું હોય તો તમે ત્યાં જઈને કોઈ પણ જગ્યાએ તમે તે ફોર્મ ભરાવી શકો છો અને તમે તેનો લાભ લઈ શકો છો. હું તો તમને એવું કહેવા માંગીશ કે સરકાર દ્વારા જે યોજનાઓ બનાવવામાં આવે છે તે ખુબ જ સારી છે અને ભવિષ્યમાં તમને લાભ આપી શકે છે. તો હું તો તમને એટલું જ કહીશ કે તમે પણ આ યોજનાનો લાભ લો આવનારા સમયમાં જે ઘણી બધી સરકારે જે ખેડૂતો માટે ગ્રાહકો માટે પણ યોજના બનાવી છે. એ તે તમને લાભ મળશે તો હું તમને એટલું જ કહીશ કે આવી રીતના લાભ લો અને તમારું શું કેવું તમારી પાસે કોઈ યોજના વિશે માહિતી હોય તો જણાવો ને મને?
હા મારા પાસે એક યોજનાની એક છે એક અટલ ભૂજલ યોજના અટલ ભૂજલ યોજના એક કેવી આવેલી છે કે હું તમને શું વાત કરી શકું કે એક અટલ ભૂજલ યોજના એક એવી આવેલી છે કે અટલ ભૂજલ યોજના રી ને એ બિલકુલ સારી હોય છે અટલ ભૂજલ યોજના એક બિલકુલ ગામ માટેની હોય છે. અટલ ભૂજલ યોજના એક માટે સરકારે આપેલી છે એક અટલ ભૂજલ યોજના રહી ને એ બિલકુલ એટલે બિલકુલ એટલે હારામાં હારી એટલે
આરામ આરામ આરામથી વાત કરો તમે નોર્મલી વાત કરો
હા એટલે હું તમને વાત કરી શકો, કે જેથી કરીને અટલ ભૂજલ યોજના. એક યોજના એવી કાઢવામાં આવી છે, કે જેથી કરીને ગામના લોકો રહ્યો ને એ બિંદાસ થી પાણી વેરો લઈ શકે. પાણી વેરો લઈ શક કે એટલે એની અંદર પાણી લઈ શકે, પાણી ની અંદર જે કચરો આવતો હોય ઈ કચરો ના લઈ શકે ઓનલી ફોર પાણી જ લઈ શકે. એની અંદર પાણ ણી નું એવું ગુણવત્તા હોય છે, કે જેથી કરીને ગામ લોકોને એવું એમ પાણી આપવવામાં આવે છે. જેમ કે અંદર એવા કર્મચારી હોય છે જેમ કે તલાાટી હોય છે, પછી એવા અંદર હોય છે ઈ બધાઈને કાપતા કરતે એવું બધું આપતા આવડતું હોય છે એવું બધું. એક અહ-અહ કહેવામાં આવે છે ને કે જેથી કરીને ગામનું બિલ કોણ ભરતું હશે, ને આવું બધું કોણ ભરતું હશે. ઈ સરકાર ભરે. ઈ અમે ના ભરહ. ઈ અમારે ભરવાનું આવતું જ નથી. કે એની અંદર સર કાર ભરે, કે જેથી કરીને સરકારને એવું બધો લાભ મળતા હોય છે, એટલે સરકાર ભરી દે. એટલે પછી સરકારે એવા બધાએ ઘ ઘણી યોજના બહાર પાડી છે, કે સરકારે એક યોજના બહાર પાડી છે, કે તમને ખબર હોય તો. કે ઘરે પોત-પોતાના કે સંડાસ, બાથરૂમ બનાઈ આપવાના, ઘર બનાઈ આપવાના. એ બંનેની અલગ-અલગ યોજના સ.
હા. ઘર-ઘર બનાવવા ઘર બનાવવા વિશે વાત કરો, ઘર બનાવવા વિશે મને.
મો તમને ઘર બનાવવા વિશે વાત કરી શકું, કે જેથી કરીને સર કારે એવી યોજના બહાર પાડી છે, તે કે જેથી કરીને એ લોકો મીડિયમ ક્લાસના, મીડિયમ ક્લાસ ના લોકો છે ને ઈ બિલકુલ ઘર બણાઈ શકશે, અને એમનું એ આયોજન પણ કરી શકશે. એમણો પહેલા એક યોજના બહાર પાડી તી કે બે-ત્રણ વર્ષ મોર, ના પાંચ વર્ષ મોર કે જેથી કરીને ઈ લોકોને ઘર બણાઈ આપતા હતા. અને હવે જે બહાર યોજના બહાર પાડી છે ને, એની અંદર હવે પૈસા ખાતા ની અંદર પા પ્રાપ્ત થતા હોય છે. જેથી કરીને લોકોને ઘર બનાવવું હોય તો બનાય શકે. અને જે પોતાનો હપ્તો ભરવો હોય ને તો પણ ભરી શકે. એમ એવી રીતે પોતાની એવી લાગણી હોવી જોવે, કે હું તમને શું વાત કરું. કે એમ એવી ગુણવત તા વાળી, એવી ગુણવત્તા વાળી એક લાગણીની વાત છે, કે જેથી કરીને લોકોનો તબેલાની યોજના પણ એક બહાર પાડી તી એવી કે જે લોકો તબેલા તો બણાય-બણાય તબેલા થાકી ગયા. પણ એટલા બધા ઊંચા-ઊંચા મોટા-મોટ ટા અને લોબા-લોબા એવા તબેલા બનાયા. તબેલા બન નાઈ ને એની અંદર ઢોરો લાવ્યા. પશુપાલન નું કર્યું. પશુપાલનનું પસી ગાયો છે. શંકર ગાયો છે, દેશી ગાયો છે, ભેંસો છે, પસી ઘેટા-બકરા છે, ઊંટ છે. એના માટે એક દૂધ સારું ગુણવત્તા વાળું મળે. એની અંદર જે
જે આપણે જ ઘેટાઓનું દૂધ આપણે જો જે વાગ્યું હોય ને ત્યાં ગરમ કરીને ચોપડીએ ને તો એ આપણેે મટી જતું હોય છે. એવું મટી જતું હોય છે, કે જે લાગેલું હોય ને ત્યાં મટ ટી જાય એક યોજના બહાર પાડે ને એવી તો પણ લોકોને એવી એક દવા મળે. એક આયુર્વેદિક દવા મળે અને આયુર્વેદિક દવાની અંદર એક એવી ઊંપત્તા થાય ઊંપત્તા થાય એટલે એની અંદર એક કા કાર્ય રતાય કાર્ય રતાય એટલે એની અંદર એ ગુણવત્તા પ્રાપ્ત કરીને એની અંદર જે ઘેટાઓ છે, ઊંટ બકરાઓ છે જેની અંદર એ એક એની અંદર સજીવ છે એની માટે એક યોજના બહાર પાડવી જોઈએ જેથી કરીને એક એ કમાઈ શકે. એક એનું આ યોજના બાર બહાર પાડી શકે જે કે અટલ ભુજલ યોજ
બરોબર બરોબર તમે સારી યોજના ની વાત કરી. હું પણ તમને અન્ય યોજના વિશે માહિતી આપું, જેમ કે સરકારે જે જે પશુપાલન કરતા વ્યક્તિઓ માટે પણ યોજના બનાવે છે જેનું નામ છે, જે જે તબેલા યોજના છે જેમાં ને જે ગર્મેન્ટ કરી આપતી હોય છે સરકાર. તેમાં એક નિયમ છે કે તમારી પાસે જે તમે તબેલા નું કરો છો જે પશુપાલન નું કરો છો, તો તમારી પાસે વધુમાં વધુ ઓછામાં ઓછા દસ દસો હોવી જોઈએ. દસ પૈસો જો હશે તો તમે સારી રીતે તમને જી તેનો તબેલો ગનાઈ દેવાનું પછી તબેલો વણાવ્યા પછી એમાં ઘાસચારો માથા આપવા માટે સરકાર તમને ગવર્મેન્ટ બનાવવામાં સહાય કે સબસીડી આપતી હોય છે. જેમ તમે તે ફોર્મ ભરવાનું રહેશે તમારે. જે સરકાર તમને જે પંચાયતનુ ફોર્મ ભરવાનું પછી જે પંચાયતમાંથી ફોર્મ ભરેલું તે ભવિષ્યમાં આગળ જશે ને આગળ જયારે જાય તો તમને બધો લાભ મળતો હોય છે. માની લો કે તમારું ફોર્મ ભર્યું. હવે તે આગળ જશે હવે આગળ જવાના સમયે જયારે જશે તો ત્યાં પાસ થશે તો તમને લાભ મળી શકે છે. એવી રીતે લાભ મળશે તો તમને ઘણો બધો ફાયદો થશે, આવનારા સમયમાં જે બીજી પણ યોજનાઓ જે તમે ખાતરમાં કે બિયારણમાં સરકાર સબસીડી આપતી હોય છે. જેમ બિયારણમાં તમે જોતા હશો કે જે સરકાર સબસીડી આપે છે. પછી તમે કદાચ સાંભળ્યું હશે કે આપણે નથી વાત સાંભળી કે જે ખાતર તમને જે યુરિયા છે તેમાં સરકાર તરફી ખૂબ આપે છે. તો કે તે ખુબ જ મોંઘું હોય છે. સરકાર આવી જ સબસીિડીઓ આપશે તો ખેડૂતોને ઘણો બધો લાભ થશે આવનારા સમયમાં. ખેડૂતો આગળ આવી શકશે અને આગળ આવશે તો તેમને પણ ખેડૂતો ખુબ જ આવશે તો તેમને સરકારને પણ લાભ થશે કારણ કે તેમની જીડીપીમાં જીડીપી ગ્રોથ થ તો સરકારની જે વાર્ષિક જે સરકારની જે પ્રમાણિત થશે અને આવનારા સમયમાં ખૂબ લાભ થઈ શકે છે. હવે જો હું તમને ઘણી બધી યોજનાઓ છે જે સરકાર દ્વારા કેડૂતો કે શું ઘર બનાવવાની. પછી જે તમે વાત કરી કે જે અન્ય જે બાથરૂમ બનાવાની. વોશરૂમ જે અલગ અલગ યોજનાઓ સરકાર દ્વારા બનાવવામાં આવે છે એના વિશે હું તમને માહિતી આપીશ. પણ ઘણી બધી યોજનાઓ જો આગળ આવી રીતે થશે. આવનારા સમયમાં આપણને ઘણો બધો લાભ મળશે. અને ઘણી બધી પ્રવૃતિઓ થવાના કારણે આપનું જીવન પણ સફળ બનશે. તો તમારું શું કેવું છે આના વિશે જણાવો ને!
હા મારે તમને એટલું જણાવવું છે કે જેથી કરીને આપણું એવું પરર્ફોર્મન્સ સારું જળવાઈ રહે. એટલે આપણે એના માટે એવી ગુણવત્તા હોવી જોઈએ કે જેથી કરીને એક સરકાર ને યોજના ઘણી બધી બહાર પાડે છે કે જેમ કે ખેડૂત એટલા બધા નબળા કેપેસિટી ના હોય છે કે અમુક એવા અંદર એવું સ્માર્ટ ફોન નથી હોતા કે એ પ્રમાણે એમને ખબર નથી પડતી હોતી કે એટલે એ પ્રમાણે રહી જતા હોય છે. એટલે જેમ કે અમારા બાજુમાં એક કાકો છે એટલે એમને કાકાને ફોર્મ ભરાવાનું હતું. કે એટલે એમને સ્માર્ટ ફોન ન હતુ એટલે એમને ખબર નથી કે હું શું કરું શું ના કરું? એટલે એમાં એક એવું ગુણવત્તા વાળું મળે કે એમાં એક સારી એવી ભરપૂરતા મળે કે જેથી કરીને ઘર બનાવી શકે, એ ઘર બના શકે ને એમને